હેલો
હલો
શું કરું છું મજામાં હલો મારો અવાજ આવે છે
હા આવે છે બોલને શું કરો છો મજામાં
બસ મજામાં મેં વિચાર્યું કે આજે આપણે ડિજિટલ ચુકવણીથી આપણા દૈનિક જીવનમાં આવેલા ફેરફારો વિશે વાત કરીએ
ખુબ જ રસપ્રદ દિવસ વાતો નીે છે
સાચી વાત પેલા મોટા ભાગના લોકો રોકડ પૈસાનોો ઉપયોગ કરતા હતા પરંતુ હવે તો મોબાઈલ ન જ પેમેન્ટ મોબાઈલ માંથી જ પેમેન્ટ થઈ જાય છે ને
થી દરેક જગ્યાએ જોવા મળ
હા મને યાદ છે કે પહેલા ખરીદી કરવા જતા ને ત્યારે ખિસ્સા માં પૂરતા પૈસા રાખવા પડતા હતા
હવે તો માત્ર ફોન સાથે હોય તો બધા કામ ચાલુ જાય છે
હ ને ડિજિટલ ચુકવણીનો સૌથી મોટો ફાયદો તને શું લાગે છે
આ ઉંમરે હવે જરૂર ઓછી પડે છે
હ અને બિલ ચુકવવા માટે પણ હવે ઓફિસમાં જવાની જરૂર રહેતી નથી
વીજળી પાણી મોબાઈલ રીચાર્જ અને ગેસ બધું ઘરે બેઠા થઈ છે
હ અને આ તો જો ને નાના વેપારીઓ માટે પણ આ ખૂબ ઉપયોગી સાબિત થયું છે જોવા જઈએ તો
સ્વીકારી લાગો
હા અને ગ્રાહકો માટે પણ સરળતા વધી છે
વેપારીઓ ન પણ ચોક્કસ
હા અને કોરોના પછી તો આપણે જોઈએ તો ડિજિટલ ચુકવણીનો ઉપયોગ એટલો બધો વધી ગયો છે કે જ જઈએ ત્યાં ડિજિટલ ચુકવણી જ થતી હોય
કારણ કે લોકો સંપર્ક વગર ચૂકવણીને વધુ સુરક્ષિત માનતા
હા અને વિદ્યાર્થીઓ પણ હવે ડિજિટલ પેમેન્ટનોો ઉપયોગ કરે છે ખબર તને
કેન્ટિન માં નાસ્તો ને ખા ખરી જ બધું સરળ બની ગયું છે
હા અને પાછું મુસાદફરી દરમિયાન પણ આ ખૂબ ઉપયોગી છે
હ બસ ને ટેક્સી નું ભાડું ચૂકવવું સરળ બન્યું છે
બિલકુલ સાચી વાત છે અને ડિજિટલ ચુકવણીથી તો નાણાકીય પારદર્શિકા પણ વધી છે હા આથી છે ને ખર્ચ ક્યાં થાય છે તે સમજવામાં પણ મદદ છે આપડાને બધું ખબર પડે કે આ જગ્યાએ આપણે આટલા વાપરા્યા આમ કર્યું તે બધું
હશું વિશલેષ કરવું સરળ બને છે
હા જોકે છેા ને કેટલાક પડકારો પણ છે આના
જેમ કે ઇન્ટરનેટ ના હોય તો મુશ્કેલ થઈ જાય
હા અને પાછું સાઈબર ઠગાઈ નો ભ પણ ભય પણ રહે છે
ઓ ટી પી અને પાસવર્ડ કોઈને આપો નહી
હા પણ અને ડિજિટલ સાક્ષરતા પણ ખૂબ જરૂરી છે આમાં
હા ખાસ કરીને બડી ન યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ
હા કારણ કે ઘણા ઘણા જે વડીલો છે હવે ધીમે ધીમે ડિજિટલ પેમેન્ટ શીખી રહ્યા છે એટલે આપણને એમને માર્ગદર્શન આપવું જોઈએ
પણ વડીલો પણ પોતે જ પેમેન્ટ આપે છે
એ તો એ પણ ગામડાઓમાં પણ ડિજિટલ ચુકવણીનો ઉપયોગ વધી રહ્યો છે
હા સરકાર બને અને બેંકો દ્વારા જાગૃત કરવામાં આવે રહ્યા છે
હા અને ખેડૂતો માટે પણ તેનો લાભ થયો છે
સબસિડી અને અન્ય રકમ સીધી ખાતામાં જમા થઈ
બિલકુલ સાચી વાત છે તારી અને ઓનલાઈન જે ખરીદી હોય ને એમાં ડિજિટલ પેમેન્ટ પણ અનિવાર્ય બની ગઈ છે
હવે ખરેખર હવે ઘરેથી બધી વસ્તુ મંગાવી સરળ બની ગય છે.
એજ અને ડિજિટલ ચુકવણીથી કાગળનો ઉપયોગ પણ ઓછો થયો છે.
તો હવે ડિજિટલ સ્વરૂપમાં જોવા મળે છે.
હા અને ભવિષ્યમાં છે ને આ ક્ષેત્રમાં તને શું લાગે છે કે શું બદલાવ આવશે
મને લાગે છે કે વધુ ઝડપી અને વધુ સુરક્ષિત પદ્ધતિઓ આવશે
હા અને પાછું કદાચ છે ને બાયોમેટ્રિક પેમેન્ટ પણ વધુ સામાન્ય બનશે
અને કૃત્રિમ અ બુદ્વિથી થતા રોકણ રોકવામાં મદદ આવશે
બિલકુલ સાચી વાત છે અને બાળકોને પણ નાણાકીય જવાબદારી શીખવવામાં ડિજિટલ સાધનો હું માનું છું ત્યાં સુધી મદદરૂપ થઈ શકે છે.
હા તેઓ પણ પોતાનું ખર્ચ આયોજન શીખી શકે
હા એક રીતે જોવા જઈએ ને તો આ ડિજિટલ ચુકવણી માત્ર ટેકનોલોજી નથી હું એવું માનું છું.
પરંતુ તે આપણા જીવનશૈલીમાં આવેલા મોટા પરિવર્તનનું પ્રતીક છે.
હા અને આજના જે સમય ઝડપ છે સરળતા છે એ બધામાં ખુબ મહત્વની બની ગઈ છે.
અને ડિજિટલ ચૂકવણી આ ત્રણેય બાબત મજબૂત બનાવશે
હ પણ છે ને છતાં સુરક્ષા અંગે જાગૃત રહેવું એટલું જ જરૂરી છે. હા હા બિલકુલ સાચી વાત કહી આપડે એને ધ્યાનથી કરીએ તો આપણને લાભ મળે
અને આવનારા સમયમાં તેનું મહત્ત્વ વધુપ ઝડપથી વધુ લાગશે
હા એજ અને તમે પહેલી વાર ડિજિટલ ચુકવણી ક્યારે કરી હતી હા કારણ કે પેલા આપણને બીક હોય મને પણ આવું જ શરૂઆતમાં લાગતું હતું કે ક્યાંક પૈસા ખોટી જગ્યા એ પહોંચી ના જાય બિલકુલ સાચી વાત છે અને હવે લોકો ખિસ્સામાં ઓછા રોકડા પૈસા પણ રાખે છે ને હા શાકભાજી વેચનાર પાસે પણ હવે ક્યુ આર કોડ જોવા મળે
હા ટેકનોલોજી હવે દરેક સ્તરમાં બધું
હા અને પેલા તો નાના વેપારીઓને ડિજિટલ પેમેન્ટ આપનારવા મતલબ મુશ્કેલ પડતો હતો અપનાવવામાં
હા પરંતુ ગ્રાહકોની માંગ વધતા તેઓ પણ જોડાતા ખરા
હા અને જે ડિજિટલ ચુકવણીથી હિસાબ રાખવો પણ સરળ રહે છે.
આજ મળી જાય છે.
હ અને પેલા તો છે ને આપણે મહિનાના ખર્ચનો અંદાજ લગાવો પણ મુશ્કેલ હતો કે કેટલા વપરાયાને બધું પણ હવે તો એ ખુબ સરળ બની ગયું. અને વિદ્યાર્થીઓ માટે પણ ખુબ ઉપયોગી છે નઈ
હા ખાસ કરીને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે
હ તેઓ પોતાના માતા પિતા પાસેથી સીધા પૈસા પણ મેળવી શકે છે.
અને જરૂર પડે તો ત્યારે તરત જ ચુકવણી પણ કરી શકે છે.
હા અને છે ને મુસાફરી દરમિયાન ડિજિટલ પેમેન્ટ કેટલી મદદરૂપ બને છે તું શું માનું છું.
બિલકુલ અજાણી જગ્યાએ રોકડ શોધવાની જરૂર પડતી નથી.
હા અને હોટલ બુકિંગ હોય કે ટિકિટ હોય કોઈ જગ્યાની કે ભોજનનો ખર્ચ બધું ઓનલાઈન થઈ જાય એટલે સારું છે.
આથી સમય અને મહેનત બંનેની બચત થઈ જાય છે.
એકદમ બરાબર અને શું તમને લાગે છે કે આપણેે ભવિષ્યમાં રોકડનો ઉપયોગ ઘણો ઓછો થઇ જશે
સમૂળ સંપૂર્ણ પડે નહી પણ પરંતુ તેનો ઉપયોગ જરૂર કરશે ખરી
હા એ પણ છે કારણ કે હજુ પણ કેટલાક લોકો રોકડને વધુ વિશ્વસનીય માને છે મેં એવું જોયું છે.
ખાસ કરીને વુદ્ધ લોકોમાં આ વિચાર વધુ જોવા મળી રહ્યો છે.
હા છતાં ધીમે ધીમે તેઓ પણ નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે.
હા કારણ કે તેઓ જોઈ રહ્યા છે કે આથી જીવન સરળ બની ગયું છે.
હ એ જ કારણ કે જે ડિજિટલ ચુકવણીથી બેન્કિંગ સેવાઓ છે એ પણ સરળ બની રહી છે.
આ માટે બેંકની શાખાઓમાં જવું જરૂરી નથી.
હા અને પાછું ખબર તને કે ઘણા લોકો ઘરે બેઠા જ પોતાના નાણાકીય કામ પણ પૂરા કરી દે એક પાંચ સેકન્ડમાં કરી દે
કરીને વ્યસ્ત જીવનમાં ખૂબ ઉપયોગી બની ગયુ છે.
હા એજ પણ સુરક્ષા અંગે જાગૃતિ હોવી જરૂરી છે આપણને ખબર હોવી જોઈએ કે આનું શું છે શું નય
અજાણી લિંક પર ક્લિક કરવું નહીં કે ઓટીપી શેર કરો એ જોખિમ બની શકે છે.
હા બિલકુલ સાચી વાત કારણ કે આપડે ઘણી વખત છે ને ઠગ લોકો બેંક અધિકારીઓને અને આપણને ફોન કરી અને ફ્રોડ કરે એથી આપણા પૈસા જવાની પણ શક્યતા વધારે રહે છે.
તેથી સાવચેત રાખવી ખૂબ જરૂર પડે
એજ અને બાળકો અને યુવાનોને પણ આપણે સાઈબર સુરક્ષા વિચે શીખવવું જોઈએ
હા કારણ કે ટેકનોલોજી સાથે જવાબદારી પણ આવે છે
બિલકુલ સાચી વાત આજે મને ખુબ મજા આઈ તારી જોડે આ ટોપિક પર વાત કરીને ફરી ક્યારેક આપણેે વાત કરીશું
હા જરૂર અને વધુ ચર્ચા કરીશું